હાલો
હેલો
હલો
હા બોલો
શું કરો છો?
બસ સાદી રસોઈની તૈયારી
સાંજની રસોઈ ની તૈયારી એમ?
હા હ જમવાનું બનાવવાનું
હા ત્યાં ગયા નય આજે ફરવા?
ના ના ક્યાંય નહી વરસાદ ના લીધે ક્યાં જવાના હતા.
હા ત્યા બહુ વરસાદ છે તમારે ત્યાં?
હા ગઈકાલથી ચાલુ થયો છે.
ઓકે અમારે તો અહિયાં ખાલી વાદળ જ છે વરસાદ નથી.
હ અમારે કાલનો ચાલુ થયો છે વરસાદ હમ
ઓકે
હા
ચા નાસ્તો કર્યો?
ચા નાસ્તો થઇ ગયો હવે જમવાનું બનાવવાનું હમ
તો આજે ફર ફરવા જઉું તું ને આજે
હા જઉં તું બહુ બધું વિચાર્યું તું જવા માટે પણ ક્યાંય જવાનું મેળ પડ્યો નહીં.
હમ
બસ
શું ચાલે તમારે?
હા રહી છોકરીઓ ઘરે છે વરસાદ ના લીધે ક્યાં જવાના હતા
હા
હમ ઘરમાં બેસી રે મોબાઈલ જુએ ટીવી જુએ
તબીયત પાણી સારા?
બધાને સરસ સરસ તમારે ત્યાં બધા મજામાં?
બસ બધા મજામાં.
હમણાં જ બહાર નીકળ્યાજો
હા
હમ હમણા જે બહાર ગયા. હા આજે એમને રજા પાડી હતી એમને દળમાં દુખાવો થયો છેટલે હોસ્પિટલ જવું તું. અને બધા બજારના કામ બધા ભેગા થયા હતા એમના. રજા પાડે તો જ મેળ પડે બાકી તો- - જોબ ઉપર હોય તો કશું કામ થાય નહી.
બરાબર.
હમ શું કરે છે તમાર બાબુ?
ટ્યુશન ગયો અત્યારે જ હજી
બરાબર.
સ્કૂલેથી આયો આઈને કપડા બદલ્યા ને
હમ હમ હમ હમ બરાબર ઓહોહો હમ કેવું ચાલે છે, એને ભણવાનું?
ભણવાનું સારું ચાલે છે, આજે ગણિતનો ટેસ્ટ હતો સારો ગયો મારો ટેસ્ટ એવું કે છે હવે માર્ક્સ આવે ત્યારે ખબર પડે
હમ હમ અત્યાર તો ભણતર એટલું જરૂરી થઈ ગયું છે.
પણ એને વ્યવહારિક દાખલામાં જ લોચા મારે છે.
ઓહો હા એ તો ટ્યુશન જાય એટલે થઈ જાય હવે
હમણાં ચાલુ કરીને જો મહિનો થયો
બરાબર હમ હમ હ હ થઈ જશે થઈ જશે અત્યારના છોકરા તો એક્ટિવ જ હોય છે.
મેડમ પણ સારા છે, મેડમ પણ સારા તે હોશિયાર છે એટલે વાંધો આવે એમ
હા. બોલું બીજું કેમનું ચાલે છે તમારે?
બસ શાંતી
હા હા હા હા તમારા મિસ્ટર શું કરે છે?
મારા મિસ્ટારામાં છોકરાને મૂકવા જ ગયા છે, ટ્યુશનમાં
બરાબર હમ
હ સેફી આપાની હતી ને આવો ફી આપતા આવો અને પુશ તા આવો મેડમ ને કે કેવું ભણવાનું ચાલે છે, એનું બરાબર છે કે નય ભણવામા?
હમ હમ બરાબર એ જ ધ્યાન આપવું પડે આપડે થોડું
હા એટલે મૂકવા ગયા છે આવતા હશે રસ્તામાં
હમ હમમ થઈ ગઈ તમારે રસોઈ પાણી?
ના અમારે તો અમે આઠ વાગે બનાવીએ
ઓહો હો મોડા જમતા હસો
હા મારે તો નવ વાગ્યે જમે એટલે અમે આઠ વાગે બનાવ એટલે
અમે તો આઠ સાડા આઠે તો બધું પરવારી જઈએ
સુઈ જતા હતા પેલા જબ ભાડા એટલે
બરાબર હા હા
કેવી ચાલે તમારી બેબીની કોલેજમાં?
બસ જો કાલે તો રજા રવિવાર એટલે બાકી તો કોલેજ ચાલુ છે, જો
બરા
હમ. ચાલે છે એમને ભણવાનું એમની રીતે કરે છે, બધું હેન્ડલિંગ
બરાબર.
હમ.
ને બીજી દીકરી બસ મળતા મજામાં ઊંઘે છે, જો અત્યારે આરામ
હ બરાબર ઉમર વાળાને શું હોય હા ઉમર વાળાને હોય હવે હમ, હમ, હમ, હમ
કરે છે, મજામાં છે.
હા મજામાં મમ્મી જો એ પણ જો એ પણ જોબ પર જાય છે, સવારે જાય રાત્રે આવે હમ આવીને જઈએ કો કોક વાર મળવા
ને તમારો બાબો
બાબો બી મમ્મી જોડે જ છે એને એ ઘરે જ હોય હા મમ્મી આવે રાત્રે જમવાનું બનાવે જમે હા સારું છે સારું છે હમ
શું કરે તમામ મોટી દીકરીને મેદી ના ઓર્ડરો ચાલે છે
અત્યારે થોડું ઠંડુ હવે જે હવે નવરાત્ર પછી ચાલુ થવાનું અત્યારે મેરેજ ની સિઝન નહી એટલે સાઈડમાં થોડા થોડા ઓર્ડરો આવે નાના નાના બાકી હવે દિવાળી પછી એને ચાલુ થઈ જવાના અત્યારથી લોકો કિંગ કરાવે હમ
નવરાત્રીમાં કેમનું ચાલે તમારે બારંબા જઓ કે પોળમાં ત્યાં તમારી જ કોળમાં થાય છે અમારે અહીં કોળમાં થાય છે નવરાત્રી
હા અમારે ભી પરમા ભી ખાય છે છોકરીઓ વળ જાય હા અમે પરમાં અમારમાં પૂળમાં થાય છે ગરબા એટલે અમે પૂળમાં હોયએ હા આપણને એટલું બધું શોખ નથી
બરાબર ચણિયા તોોરી પે
હા એક દિવસ બાકી તો કઈ ટ્રેસ જ હોય ગરમી એટલી લાગતી હોય છે નવરાત્રમાં ને એ કપડાં પહેરવાનું જ મન નહ થતું
આ વખતે તો આગાહી છે વરસાદ ની નવરાત્રી માં
હ છોકરાઓને બિચારા ને એ ટેન્શન છે
તમારે ત્યાં છોકરીઓ છોકરીઓ બાર રમવા જાય તો પાસ લેવો પડે કે
હા પાસ લેવો પડે દ દસ દિવસ નો પાસ હોય છે હા એ મહિના બે મહિના પેલા લઈ આવે એ લેવા જવું પડે પછી તો બાપા વધારે પૈસા આપીને લેવું પડે છે પાસ નથી મળતા હા
બરાબર
બોલો બીજું કેમનું ચાલે છે
બસ શાંતિ હ એકદમ સાચું
તમારે નવા ઘર નું કામ કેટલે આવ્યું
મારે હવે રિનોવેશન તો મોસ્ટ ઓફલી પંચોતેર ટકા થઈ ગયું છે ખાલી કિચન બનાવાનું છે અને કલર કરાવવાનું
ઓહો હો હો હજુ કેટલો ટાઈમ લાગશે
આજ તો હમણાં તો ચાલુ નથી કર્યું પાછું કામ સોપ કર્યું તું ને એટલે કામ ચાલુ નથી કર્યું એટલે હવે જયારે આ વખતે તો મેર પડે એમ છે નહી એટલે હવે ફરી ચાર પાંચ મહિના રહીને ચાલુ કરાયશું
બરાબર હ હ હ હા બરાબર બરાબર હય તો હવે જે જે રીતે થતું હોય એમ
હા વરસ બે વરસ ની રા પડે પછી ત્યાં શિફ્ટ થઈ જઈશ અમે
બરાબર બરાબર હમ હમ બોલો બીજું કેમનું ચાલે છે
બ શાંત
હમ તમારે વરસાદ બસ મજા બાજુ હમ હ મજામાં છે એ પણ એને પણ બાબો છે એને બાબાનું જોવાનું બધું હમ હમ તમાર મમ્મી મજામાં?
બસ મજામાં જ મમ્મી મારી જોડે જ છે છે ત્યાં મારા નવા ઘરે મારા નવા ઘરે
બરાબર હમ હમ હમ
મમ્મી ને હું અહિયાં લઈ આવીઈ ને એટલે જોડે જ બે વરષ થી મા જોડે જ છે મારી મમ્મી
બરાબર બરાબર કેમ તમાર ભય નથી
ના મારા ભાઈ હતા પણ એમને પેલું એક્સપાયર્ડ થઈ ગયા કેન્સર હતું ને એલે ણ વરષ થશે આવશે હવે ભાઈની બર્થડે આવશે એક વસ સાં
બરાબર તો તો ભેગા થવાનું હશે બધાને
મમ્મી બેઠા કરતો ને ફેમિલી વાળાનું
બરાબર હા હા હા હમ
જઈશુંન મારી બેન બે
બરાબ હા હમ હમ અત્યારે તો ભણવાનું
રાત્રે રાત્રે જવું ત્યાં નવા ઘરે જવું મમ્મી ને મળું
કે બરાબર હમ હમ હમ અત્ય્યારે તો છોકરાઓને ભણાવવાનું બહુ હડ લાગે છે.
હા ગણિત માં તો આપણને એવું થાય પેલા આપડે ભણી ગયા પણ હવે પેલાનું તો આપણને યાદ ના હોય
હા હમ
એટલે આમ હવે કેવું કે ભણાવવા હોય તો યુટ્યુબમાં સર્ચ મારીને પછી ભણવાય
અત્યારે મોબાઈલ એમ થાય કે બઉુ જરૂરી થઈ ગયો છે.
હા.
મોબાઈલ માં ઘણું બધું શીખવા મળે છે.
હા ઘણું. મોબાઈલ થી ઘણું ઈંગ્લિશ માં કેટલી વાર આપણને ના સમજણ પડે તો સર્ચ મારી એટલે તરત જ આવી જાય કે આનો આ મતલબ થાય
હા અત્યારે બહ સારું થઇ ગયું છે.
મોબાઈલ બઉુ મોટી ઉપયોગી ની વસ્તુ છે મહ
હા છોકરાઓ માટે પણ ખરાબ એમ થાય કે છોકરા
છોકરાઓને તો હું આપતી જ નથી એટલે વાંધો નહી એને તો
બરાબર એ ને કારણ કે છોકરા અત્યારે તો નાના નાના છોકરાઓને મોબાઈલ જોઈએ છે.
કારણ કે એને ટાઈમ જ ના હોય સવાર બાર વાગ્યા નો જાય ખૂલે થી તો સીધો આઠ વાગે ઘરે આવે
ઓ હા હા હા.
પછી થોડી વાર રમે ને હોમવર્ક ખાય ને હોમવર્ક કરે ને હોમવર્ક કરીને સુઈ જાય પતિ કઈ વાર્તા
હા હા હા હા અત્યારે ભણવાવામાં પણ બહુ લોડ પડે છે છોકરાઓને
હા.
હમ ભણવાનું પણ એટલું બધું આમ થઇ ગયું આ આપે છેને લખવા કરવાનું બધું હા એ ને એટલે છોકરાઓને બિચારા ટાઈમ હ
પછી કોલ કરવું ઓકે
ઓકે હા જે મારા હમ